નમસ્કાર તો મિત્રો આજે આપણે ઓનલાઈન શોપિંગ ટોપિક ઉપર વાત કરીશ
હા તમારો ટોપિક ખુબજ સરસ છે, ઓનલાઈ શોપિંગ એ આપણા ઘરે બેઠા બેઠા આપણે મોબાઈલ દ્વારા આપણે આ ઓનલાઈન શોપિંગ કરી શકીએ છે. આપણે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો જે એપ્સ હોય એ એપ્સ પર આપણે જઈને આપણે સિલેક્ટ કરવાનું હોય છે. ત્યારબાદ આપણે એ સિલેક્ટ કર્યા બાદ આપણે
આપણે ઓર્ડર કરવાનુ હોય છે, એમાં આપણ એડ્રેસ નાખવાનુ હોય છે, પરંતુ આપડે ઓનલાઈન શોપિંગ કરવા માટે આપડા પર ખાસ કરીને આપણા પર નેટવર્ક રહેવું જોઈએ જો આપણા પર નેટવર્ક હોય તો આપણે સરળતાથી આપણે ઓનલાઈન શોપિંગ કરી શકીએ છે. ઓનલાઈન શોપિંગ એટલે કે ઇન્ટરનેટ દ્વારા મોબાઈલ અથવા કમ્પ્યુટર કમ્પ્યુટરથી વસ્તુઓ ખરીદવાની પ્રક્રિયા તેમાં કપડા મોબાઈલ પુસ્તકો ઘર ઘર વસ્તુઓ ઘરે બેઠા બેઠા આપણે એ સરળતાથી આપણે મેળવી શકીએ છીએ એમાં સમયનો બચત થાય છે. અને ઘણી વસ્તુઓની કિંમત સરખાવી પણ શકાય છે, કઈ વસ્તુ સારી અને એ વસ્તુ અને ઘરે સુધી એ આપણે આવી જતી હોય છે, અને ખાસ કરીને
હ
આપણે જોવા જઈએ તો એમાં એવું છે, કે કોઈ કોઈ વસ્તુ આપણે જો ખરીદવી હોય તો આપણે ઘરની બહાર જવું પડતું હોય છે. અને એમાં સમય પણ ઘણો લાગતો હોય છે, પરંતુ હા ઓનલાઈન શોપિંગમાં એવું છે, કે આપણે ઘરે બેઠા મોબાઈલમાં આપણે સરળતાથી અને ખૂબ જ સરખી રીતે આપણે એ વસ્તુની પસંદગી કરી શકી છે, તો તમે આનલાઈન સો પીગ વિશે થોડું વધુ માહિતી આપશો?
આજનો યુગ ટેકનોલોજીનો યુગ બની રહ્યો છે. ઇન્ટરનેટે આપણા જીવનમાં અનેક પરિવર્તનો લાગ્યા છે. આજે આપણે ઘર બેઠા બે ઠા ભણીએ છીએ બેંકિંગ કરીએ છીએ બિલ ભરીએ છીએ અને હવે તો ખરીદી પણ ઓનલાઈન કરી શકીએ છીએ થોડા વર્ષો પહેલા કોઈ વસ્તુ ખ રીદવા માટે બજારમાં જવું ફરજિયાત હતું પરંતુ આજે માત્ર મોબાઈલમાં થોડાક ક્લિક કરીને આપણે મનપસંદ વસ્તુ ઘરે મંગાવી શકીએ છીએ આજ આજ છે, ઓનલાઈન શોપિંગ ક્રાંતિ ઓનલાઇન શ શોપિંગ એ ખુબ જ સરળતાથી કરી શકાય છે, અને એમાં કોઈ પણ તકલીફ આવતી નથી. પરંતુ અમુક સમયે અમુક વસ્તુ ખરાબ પણ નીકળતી હોય છે, અને અમુક વસ્તુઓ સારી આવતી હોય છે, ઇન્ટરનેટ અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા કોઈ પણ વસ્તુ ખરીદવાની પ્રક્રિયાને ઓનલાઈન શોપિંગ કહેવામાં આવે છે. ઓનલાઈન શોપિંગમાં ઘણી બધી વસ્તુઓ ખરીદી શકાય છે. જેમ કે કપડા, બુટ, મોબાઈલ, લેપટોપ પુસ્તકો કરિયાણાની વસ્તુઓ, દવાઓ, ફર્નિચર અને વાહનોના સ્પેર પાટસ જેવી અનેક વસ્તુઓ અને ઓનલાઈન સરળતાથી ઉપલબ્ધ થાય છે. આપણે ઓનલાઈન દ્વારા ઘણી બધી વસ્તુઓ મંગાવી શ ઘર બેઠા મંગાવી શકીએ. છીએ અને તેની ડિલવરી ટૂંક સમયમાં જ થતી હોય છે. બે ત્રણ દિવસમાં આપણે ઓર્ડર કરેલી વસ્તુઓ આપણને મળી તી હોય છે, તેમાં આપણે આપણ એડ્રેસ સા ચો આપેલું હોવું જોઈએ જો આપણે આપણ એડ્રેસ ખોટુ આપીશું તો આપણી વસ્તુ બીજા એડ્રેસ પર જતી હોય છે. અ અમુક વાર આપણે કપડા મોબાઈલ બુટ- એવી વસ્તુઓ ઓર્ડર કરીએ છીએ ત્યારે- તે અમુક વાર ખરાબ પણ નીકળે છે. અમુક વાર કપડા ફાટેલા પણ આવતા હોય છે. જેથી જયારે આપણે વસ્તુ- મંગાવીએ અને પછી જયારે આપણને- આપનો ઓર્ડર આપણને મળે તો આપણે- પૈસા આપતા પહેલા તે વસ્તુને ખોલીને જોઈ લેવી જોઈએ- કે વસ્તુ સારી છે કે ખરાબ છે અમુક વારત- ખરાબ પણ નીકળતી હોય છે. અને ઓનલાઈન શોપિંગ કરતા પહેલા આપણે તેની વિશે દરેક- પ્રકારની માહિતી મેળવી જ જોઈએ- કારણ કે અમુક સમયે પ્રો પણંધ થતા હોય છે જેના- લીધે આપણા મોબાઈલો હેંગ થતા હોય છે. એટલે આપણે કોઈ પણ શોપિંગ કર- કરતા પહેલા તેના વિશે બધી માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. સૌથી મોટો ઓનલાઈન શોપિંગ ન સૌથી મોટો ફાયદો- એ છે કે સમયની બચત થાય છે. બજારમાં જવા જવું પડતું નથી. પેકિંગ શોધવા અને લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર પડતી નથી. અને- દિવસ હોય કે રાત હોય ચોવીસ કલાક ખરીદી કરી શકાય છે. ઓનલાઈન એ ચોવીસ કલાક ઉપલબ્ધ હોય છે. એક જ વસ્તુની અનેક બ્રાન્ડ રંગ ડિઝાઇન અને કિંમતની સર- કરી શકાય છે. ડિસ્કાઉન્ટ અને- ઓફર્સ ઓનલાઈન વેબસાઇટ્સ ઘણી વાર ખાસ છૂટ- છૂટ કૂપન અને કેશબેક આપતી હોય- અને હોમ ડિલવરી વસ્તુ- વસ્તુઓ સીધી આપણા ઘર સુધી પહોંચાડે છે. અનેન તેઓ- વધારે પૈસા પણ લેતા નથી જેટલા લખેલા હોય એટલા જ લેતા હોય- છે.
હા તમારી વાત ખુબ જ સાચી છે પરંતુ- આપણે જય્યારે પણ આપણે કોઈ વસ્તુ ન ગમતી હોય અથવા તો- વસ્તુ ખરાબ આવી જતી હોય- તો આપણે એ વસ્તુને આપણે ફરીથી આપણે મોકલી શકીએ છીએ- અને જો આપણે સારી વસ્તુ ન હોય- તો આપણે પાછી મોકલી શકીએ છીએ- અને આપણને ફરીથી આપણને પૈસા પણ મળી જતા હોય છે. અને ખાસ કરીને- ઓનલાન શોપિંગ ના ઘણા બધા ફાયદા પણ છે અને એના ગેરફાયદા પણ છે. તો ઓનલાઈન શોપિંગથી સમય અને- સમય બચી જાય છે અને- આપણ્ય ખુબ જ સરળતા રહે છે કારણ કે પેલા એવું હતું કે- કોઈ પણ વસ્તુ ખરીદવાની હોય તો બહાર જવું પડતું હતું- પરંતુ હવે એવો સમય નથી હવે તો આપણે ઘરે બેઠા બેઠા શાંત- થી એક બે દિવસમાં તો આપણા ઘરે સુધી એ ઓર્ડર આવી જતો હો છે. એનાથી આપણે- એટલે જે આપણે ઓનલાઈન શોપિંગ કરીએ ને એમાં બે પ્રકાર પેમેન્ટ ન બે પ્રકારનું હોય છે એક આપણે ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય અથવા તો જેને જિ કસદ કપન હોય તે એ એ જારે પણ આવતો હોય જ્યારે પાર્સલ આવતો હોય ત્યાર બાદ જ પૈસા આપી શકે જેનાથી એ લોકોને ખાતરી હોય છે કે હા વસ્તુ આવી ગઈ ત્યારબાદ જ પેમેન્ટ મળી આપી શકે છે તો એ ખુબ જ મહત્વનું છે અને આપણે ધ્યાન પણ રાખવું જોઈએ કે પરંતુ આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે જે આપણે ઇન્સ્ટાગ્રામ ચલાવતા હોય ફેસબુક ચલાવતા હોય કે કોઈ પણ સોશિયલ મીડિયા ચલાવતા હોય એમાં જે પણ લિંક હોય જે કપડા સારા સારા બતાવતા હોય તો એ લિંક હોય તો એ આપણે ખોલ ખોલીએ તો એમાં આપણે ફ્રોડ થવાની સંભાવના વધુ હોય છે તો એમાંથી આપણે બચવું જોઈએ ખાસ કરીને એવા ઘણા બધા એવા જે ફોડ થયા છે એના વિશે હું તમને વાત કરું છું કે મારો એક ફ્રેન્ડ હતો જેમને ઓનલાઈન કપડા મગાવેલા મંગાવવા માટે એમણે આપ જે ઇન્સ્ટાગ્રામ પર ઇન્સ્ટાગ્રામ પર જોઈને એને એ લિંક ખોલી હતી ત્યારબાદ એમના પર ઇન્સ્ટાગ્રામની આઈડી આઈડી આઈડી જે ફોલો કર હોય ત્યારબાદ એને એના પણ પૈસા લીધા હતા ત્યારબાદ જે જીએસટી ચાર્જ હતો એના પણ પૈસા લીધા હતા અને ધીરે ધીરે કરીને ઘણા બધા એવા જેમ કે પંદરસો જેટલા પૈસા એ મારા ફેન્ડ પરથી પડાવ્યા હતા તો અમે અમે ખૂબ જ ડરી ગયા હતા અને અમે તાત્કાલિક જે સાયબર હેલ્પલાઈન નંબર હોય છે એના પર અમે કોલ કરી લો ત્યારબાદ અમને અમે એ વ્યક્તિને હજુ પણ કીધું કે તમે આવું ના કરું ને તો અમે પોલીસમાં જાણ કરી દેસુ પરંતુ એ વ્યક્તિ અમારા પર હજુ પૈસા નનીગ માંગ કરતો હતો તો અમે તરત જ બીજા દિવસે અમે જે પોલીસ સ્ટેશન નજીક ન ત્યાં અમે ગયા અને ત્યારબાદ અમે ત્યાં અમે અ અમે રિપોર્ટ કરાવ્યો કે હા હા આટલું આટલું જે થયું છે તો જ્યાં પોલીસ સ્ટેશનમાં ગયા ત્યાં અમે રિપોર્ટ લખ્યો ત્યારબાદ ત્યાં અમને જાણ કરાવી કે તમે એક ર રોડ લગજ્યો ત્યારબાદ તેમણે ખાતરી આપી કે હું આ આના વિશે વધુ થોડીક જાણકારી લઈશ કે કઈ શું થયું છેને તો અમને ખુબ જ ડર પણ લાગે છે કારણ કે આપણે ઇન્સ્ટાગ્રામ પર સારા કપ જોઈને આપણે ઓનલાઈન ત્યાં સપ કરવું જોઈએ પરંતુ જે સારી એપ્સ હોય છે કે ખાતરી પાની હોય છે એમને જ આપણે આ ઓર્ડર કરવો જોઈએ તો વધુ તમે માહિતી આપશો
હા આપણે ઇન્સ્ટાગ્રામ ફેસબુક એવી વેબસાઇટ પર જોઈને કપડાં ની ખરીદી કરવી જોઈએ નહીં અને જે તે લિંક પણ ખોલવી જોઈએ નહી કારણ કે તેઓ આપણા સાથે ફ્રોડ પણ કરી શકે છે ત્યાથી આપણે આપણે પૂરેપૂરી સાચી માહિતી જાણીને પછી જ કોઈ પણ લિંક ખોલવી જોઈએ અને પછી જ ખરીદી કરવી જોઈએ જેથી આપણે ફ્રોડ થી બચી શકીએ છીએ અને
આપણે થોડ થી બચવા માટે આપણે જાતે બધી માહિતી મેળવવી જોઈએ જેથી આપણણા સાથે કોઈ છેતરપિંડી ન કરી શકે આપણે જયારે ઓનલાઈન શોપિંગ કરીએ ત્યારે આપણે ધ્યાન રાખવું જોઈએ આ આ એક સાચે છે કે ફ્રોડ છે?
તો મિત્ર આપણે આપના વિષયને અહી સમાપ્ત કરીએ.